જય હા
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો
હું બી મજા માં છું
બીજું શું કરી રહ્યા છો
કંઈ નથી ઘરો કામકાજ ઓર એ નોકરીઓર ગરમી બહુત હમ હમ હોવે છેે જો એસી કૂુલર ભી ફેલ હો ગયા હૈ
ફેલ થઈ ગયું છે બિલકુલ સાચું કહો છો તમે આપડે જોવો ને ગરમી કેટલી છે
સહી વાત આપલી સહી વાત છે ગરમી હમ ગરમી આપણે ગરમીના વિષય પર ગરમી આવ ગરમી આ વર્ષની એક મહત્વપૂર્ણ ઋતુ છે એ ઋતુમાં સૂરજનો તાપ ખૂબ વધી જાય છે અને લોકોને અનેક પ્રકારની તકલીફો નો સામનો કરવો પડે છે
હા તમે સાચું કહ્યું અ ગરમી આવતા જ સવારથી તડકો અનુભવાય છે અને બપોરના સમય તો ઘરની બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ જાય છે અને રસ્તાઓ જોને ગરમીમાં તો કેવા સુના થઈ ગ્યા છ થઈ જાય છે અમે લોકો જે હવે આ સ ઋતુમાં જેટલા લોકો શક્ય હોય ઘરની અંદર જ રહે છે
હા ગરમીની ઋતુમાં પાણીનું મહત્ત્વ ઘણું વધી જાય છે ને શરીરમાં પાણીની કમી ન થાય એને માટે વાર વાર પાણી પી પીવું જોઈએ જો આપણું પાણી હું ઓછું પીએ તો ડિહાઈડ્રેશન થઈ શકે છે
એકદમ સાચું કહ્યું તમે આપણા વડીલો એ પણ કહે છે કે ગરમીમાં જો ઘરથી બહાર જતા પહેલા તમારે જોડે એક પાણીની બોતલ જરૂરથી લઈ જજો આ ઋતુમાં છાસ લીંબુ પાણી આમપનું નારયેલ પાણી અને અ ગન્ના નો રસ આ બધું બહુજ પીવું જોઈએ આવા બધા ફલોના રસ આપણા માટે ખૂબ લાભદાયક હોય છે એ ફાયદાકારક હોય છે અને આપણને ગરમીની ઋતુ માં ડિહાઈડ્રેશન થી પણ બચાવે છે
સારું કહ્યું છે તમે ગરમીની સાથે અનેક સુંદર વાતો પણ જોડાયેલી છે બાલ્કોની ની શાળાઓમાં ઉ ઉ ઉનામ ઉનાની રજા પડે છે નાળીરી રજા પડે છે અ તેવી પરિવાર સાથે ફરવા જાવે છે દાદા દાદી ઘરે જાય છે અને રજાઓનો આનંદ મળે છે
બિલકુલ મારા બાળકો પણ હમણાં રજામાં અ એમના મામાના ઘરે ગયા છે અને દિવાલી નું આપણેે જે ઉનાળાનું જે વેકેશન પડે છે એ વેકેશનનો પણ બાળકોને બહુ જ રાહ હોય છે કારણ કે જેમ જેમ એમના વેકેશન પડે. તે પરિવાર અ એમનાં પરિવાર સાથે કાતો એમનાં મામાના ઘરે ફરવાનું એમનું ચાલુ થઈ જાય છે અને એ રજાઓનો ખૂબ સારી રીતે આનંદ માણે છે. અને હા અને આ ઋતુમાં આમ અ જોઈએ તો બીજું કેરીનો મોસમ પણ હોય છે કેરીનો ફળ અ કેરીને ફળનો રાજા કહેવાય છે. અ અને નાની ઉંમરથી અને મોટા લોકો બધાં માટે અ આ જો કેરીનો કેરી છે એ બધાને ખૂબ જ ભાવે છે.
હા, કેરી ઉપર તરબૂજ, ખરબૂજ, લીચી. એ જામફલ જેવાં ફલો પણ મલે છે. આ ફળો શરીરને ઠંડક આપે છે અને સ્વાસ્થ માટે લાભદાયક હોય છે.
બિલકુલ પરંતુ ગરમીની અસર કેવલ મનુષ્ય પર જ નથી પડતી આ પશુઓ અને વૃક્ષો પણ અ વૃક્ષો અમ ઉપર પણ પડે છે. આ ઋતુના પ્રભાવિતથી અ ઘણાં પક્ષીઓ અમ છે એ પાણીની રાહ જોવે છે તો આપણને આ ઋતુમાં જરૂરથી અમ દ પક્ષીઓ માટે પાણીનો અ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ, ઘરની બહાર અ ક્યાંક આપણે એક હમ્મ એ એમાં પાણી મૂકવું જોઈએ જેનાથી આ પક્ષીઓ પણ એમને પણ પાણી મળે અને ગા ગાય માટે પણ આપણા ઘરની બહાર અ કોઈક એવી છોટી સી છોટો કંઈ એવો રાખવો જોઈએ નાનો. અ એમાં પણ પાણી અ ગાય માટે પણ મૂકવું જોઈએ. તો એનાથી અ બીજા જાનવરો અ એમને પણ પૂરતું પાણી ગરમીમાં મલી રે.
સારું કેયું છે તમે આપણી ફરજ બને છે કી ઘરની બહાર અને છત પર પક્ષીઓ માટે પાણીનું પાત્ર મૂકીએ. નાનું એઉ કામ પણ અનેક જીવો માટે જીવનદાયી બની શકે છીએ બની શકે.
બિલકુલ સાચું કહ્યું તમે, આજકાલ ગરમીની દર વધતી જ જાય છે. પહેલા આત આટલી ગરમી નહોતી પડતી પણ હવે તો જોઓને. આન અ પાછળ કેટલાય મુખ્ય કારણ બની શકે છે જેમ કે પર્યાવરણનું અસુ અસંતુલન અને વૃક્ષોનું ઘટતું પ્રમાણ. આ બંને એના કારણ છે.
હા જંગલોની કટાઈ વધતું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ કારણ તાપમાન સતત વધી રહ્યુ છે. આ સમસ્યા કેવલ એક દેશની નથી પણ સમગ્ર વિશ્વની છે. વિશ્વમે સબ જગે પે યે સમસ્યા છે.
બિલકુલ સાચું કહો છો જો આપડે પર્યાવરણને બચાવવું હોય. તો વધું વૃક્ષારોપણ કરવું જોઈએ. એક વૃક્ષ અનેક લોકોની છાયા હવા અને ઠંડક આપી શકે છે.
ગરમી સ્વાસ્થની વિશેષએ અ કાળજી લેવી જરૂરી છે વધારે મસાલેદાર અને અ તલેલા ખાદ્ય પદાર્થથી દૂર અ રહવું જ જોઈએ છે ગરમીઓમે તલે હુએ પદાર્થ વગેરા નહીં ખાને ચઈએ.
બિલકુલ અ તાજા ફળો શાકભાજી અને હળકો આહાર લેવો જોઈએ. ડોક્ટર પણ આ ઋતુમાં હલકું અને પૌષ્ટિક ભોજન લેવાની સલાહ આપે છે.
કપડાંની પસંદગી પણ મહત્વની છે ગરમીમાં સૂરતી અને હલકા રંગના કપડા પહેરવા જોઈએ. આવા કપડાં શરીરને આરામ આપે છે.
બિલકુલ અને બપોરના બાર થી ચાર વાગ્યા સુધી શક્ય હોય તો ઘરની અંદર જ રહેવું કારણ કે આ સમયે સૂરજ નો તાપ સૌથી વધારે હોય છે.
વિદ્યાર્થી મિત્રો માટે પણ ગરમી ઉપયોગી સમય બની શકે છે. રાજાઓમાં તેઓ નવી કલા શીખી શકે છે પુસ્તક વાંચી શકે છે. અથવા કોઈ રચનાત્મક ગતિવિધિયાં કરી શકે છે.
બિલકુલ પરિવાર સાથે સમય પસાર કરવાની પણ આ એક સુંદર તક મળી રહે છે બધાને વ્યસ્ત જીવનમાં જે સમય મળતો નથી. તે ઉનાળાની રજાઓમાં મળી રહે છે.
ગરમી આપણે પાણીનું મહત્ત્વ સમજાવે છે જ્યારે પાણીની કમી અનુભવાય છે ત્યારે ખબર પડે છે કે પાણી જીવન માટે કેટલું જરૂરી છે.
તેથી આપડે પાણીનો બગાડ ક્યારેય ની કરવો જોઈએ. અને ક્યારેય પણ નલ ખુલ્લા નહી મૂકવા જોઈએ. વર્ષાનું પાણી નું સંગ્રહ કરવું જોઈએ. અને પાણી બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જો આપડે પાણી આજે બ બચાવીશું તો આવનારી પેઢી માટે એ પણ સારું રહેશે.
ગરમી ભલે કષ્ટદાયક હોય પરંતુ તે આપણે અનેક જીવન ઉપયોગી પાટ પણ શીખાવડે છે.
સાચું કહ્યું સંયમ સ્વાસ્થ્યની કાળજી રાખવી પર્યાવરણ સંરક્ષણ અને પાણી બચાવ જેવો સંદેશો આપણને ગરમીની ઋતુ પાસેથી જ મળે છે.
આવો આપડે સંકલ્પ કરીએ કે વૃક્ષ અ વધુ વૃક્ષ લગાવશું પાણી બચાવશું અને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરશું.
હા અને આ ગરમીમાં પોતાના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખીશું. કારણ કે જોઓને આ ગરમી એટલી છે તો એમાં પાણી પીવાનું ક્યાંક પણ બહાર જાઓ. તો પાણીની વ્યવસ્થા સાથે રાખવાની આ તા તાપમાં તમારે ક્યાંય બપોરે ક્યાંક જવું હોય તો કોઈ સૂતી વસ્ત્રથી આપણના માથું અને મો ઢાંકીને પછી જવાનું એનાથી સનટેનિંગ પણ નહીં થાય અને સૂર્યથી બચાવ પણ થઈ જાય. અને કપડાં પણ સૂતી વસ્ત્રો ધારણ કરવા. આમ આ બધી કાળજી જો તમે રાખો તો તમે ગરમીની ઋતુમાં પણ થોડા શાંતિ થી રહી શકો છો. એને વધારેથી વધારે વૃક્ષારોપણ કરવા જોઈએ. જો આપડે વૃક્ષારોપણ ન કરીએ. તો આવનારી આવનારા સમયમાં આપડે પર્યાવ જો હસ્તક્ષેપ કરીશું તો પર્યાવરણ પણ આપણને એવો જ ફલ આપશે એટલે જરૂરથી આની કાળજી રાખવી જોઈએ અને. હા ગરમીની ઋતુ તો છે એ બધી જ ઋતુનું પોતપોતાનું અલગ જ મહત્ત્વ હોય છે. તો ગરમી પછી જે વરસાદ પડે છે એ વરસાદમાં પણ આપણને. આ એ શીખવાડે છે કે આપણે કોઈની વાર જોઈએ. તો એક આશા પછી બીજી આશા જરૂર થી આવે છે. તો ચાલો હવે આશા છે કે તમને પણ આ ગરમી વિશે જે. ચર્ચા કરી એ પસંદ આવી હશે. અને તમે પણ આ ગરમીમાં તમારો ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ સાચું કહ્યું છે તમને.